હલો કેમ મજામાં?
બસ અમે એકદમ મજામાં.
બસ મજામાં તો આજે આપ આપણે તમારી સાથે નાના વ્યવસાય અને રોજગાર વિશે વાત કરીશું. કારણ કે તમે જુઓ કે આજકાલ આજ કાલ તમે જુઓ કે આપણા ત્યાં બેરોજગારી ખૂબ વધી રહી છે. અને બેરોજગ જગારી વધવાનું મુખ્ય કારણ જે છે એ વસ્તી વધારો છે.
સો ટકાની તમારી સાચી વાત છે. કારણ કે તમે જોશો કે આપણા ભારત દેશમાં બેરોજગારીનું પ્રમાણ વર્ષે ને વર્ષે વધતું જાય છે ઘટવાને બદલે કારણ કે વસ્તીની વાત કરી તો આ આપણા વસ્તીઓમાં દેશમાં આપણો ભારત દેશ પ્રથમ ક્રમે હવે આઈ જ ગયું છે. પેલા ચીન હતું હવે એને પાછળ છોડીને આપણું ભારત દેશ પ્રથમ આવી ચુક્યું છે. કારણ કે આપણા દેશમાં એટલો સતત વસ્તી વધારો થયા કરે છે. જેના કારણે ધંધા, વ્યવસાયોમાં ખુબ જ તકલીફ પડે છે. અને જેના લીધે બેરોજગારી ઉત્પન્ન થાય સે.
બિલકુલ તમે બિલકુલ સો ટકાની વાત કરી. અને બીજું તમે જુઓ કે લોકો બેરોજગારીના સમયમાં બી લોકો નાના નાના વ્યવસાય તરફ લોકો વળી રહ્યા છે. આજકાલમાં જે મોટાભાગની જે સ્ત્રીઓ છે ખાસ કરીને અગિયારમાં બારમાં માં ભણતી વી વિદ્યાર્થીઓ જે છોકરીઓ છે એ લોકો પણ અમુક લોકો મધ્યમ મધ્યમ પરરીણમાંથી આવતા હોય છે. એ અગિયારમાં બારમાવાળી છોકરીઓ નાના છોકરાઓને ટ્યુશન કરાવીને ભણાવે છે એ બી એક પ્રકારનો વ્યવસાય જ થયો. પછી અમુક લોકો જે છે તમે જુઓ. કે ઘરે લોકોને સબ લોકોને ઘરે કપડાં સીવી આપવાનો વ્યવસાય કરે છે ઘર ઘર ઘરથી લોકો ટ્યુશન ક્લાસીસ કરાવે છે પછી લોકો કપડાં સીવી આપે છે પછી જે છે તમે જુઓ કે સાડી સાડી તો એમાં ભરત કામ કરવાનું ડ્રેસમાં ભરજ કામ કરવા એવા નાના નાના વ્યવસાય જે ધ્યાના તરફ લોકો આગળ વધી રહ્યા છે.
હા કારણ કે બાર નોકરી શોધવી એ ખુબ જ મુશ્કેલી થઈ ગયું છે કારણ કે ઉદ્યોગો અને વ્યવસાય એટલા બધા વિકસ્યા છે પણ સાથે સાથે વસ્તી બધા તો થયો છે એટલે જે લોકો ફ્રી હોવા જોઈ. અ હવે એમ બેરોજગારીના પ્રમાણમાં એમનો સમાવેશ થાય છે હવે તમે નાના વ્યવસાયની હું તમને વાત કરું કે જે લોકોને નોકરી ના મળી લોકો બેરોજગાર ના બેસી રહેે એટલે પોતે કઈ વિચારીને એ લોકો ખુદમાં ઘરમાં જ કઈ વ્યવસાય ત જે કીધું અમુક બહેનો બ્લાઉઝને બધું સીવવાનું કરે પછી નાના નાના જે ઉદ્યોગો હોય ખાખરા બનાવે કઈ બી નાસ્તો કે બધું બનાવતો હોય છે પછી બીજા ગલ્લો કે પાન ન એ બધું ચલાવે એટલે આવા બધા આપણા ભારત દેશમાં તમે નાના રોજગાર જોશો ને નાના ઉદ્યોગો એ બધા ખુબ વધારે જોવા મળશે કારણ કે ધંધાનું એમાં જે પ્રમાણ હોવું જોઈએ વસ્તી વધારાના લીધે દબાઈ ગયું છે જે એના લીધે તમે જોશો તો બેરોજગારીનું પ્રમાણ હજી વધ્યું છે.
બિલકુલ બિલકુલ તમે બિલકુલ સાચી વાત કરી અને બીજું તમે જુઓ કે તમે વાત કરી નોકરી શોધી ખૂબ મુશ્કેલ કારણ કે આજકાલ તમે લોકો જુઓ કે સરકારી નોકરી તરફ લોકો આગળ વધી રહ્યા છે સરકારી નોકરી મેળવવા માટે ઘણી બધી મહેનત જોઈએ અને લોકો લોકો એમાં લાગે પણ છે પણ જે જે લોકો પ્રાઇવેટ જોૉબ લોકો કોઈ કંપનીમાં જોૉબ શોધે છે એમાં લોકો ઇન્ટરવ્યૂ માગે છે ઇન્ટરવ્યૂ લોકો આપે પણ છે પણ એ લોકો પછી લાયકાત એ લોકો પૂરી નથી કરી શકતા એને કારણે લોકો પછી અમ અમુક પ્રાઇવેટ કંપનીમાં બી એ લોકો અમુક વાર તમને જુઓ તો એ પગાર ઓછો આપે છે અને મુખ્ય કારણ છે મોંઘવારી કારણ કે તમે જે છે પેલું પગાર ઓછો કંપનીવાળા આપે એની એના એની પાછળ મુખ્ય કારણ મોંઘવારી છે કારણ મોંઘવારી વધી રહી છે કારણ કે જે કંપની મેઈન ઓનર બોસ હોય છે એમને પણ જે છે એ પગાર મેનેજ કરવાનું એમને બી ખૂબ મુશ્કેલ બરું કામ થઈ જતું હોય છે.
હા બરોબર છે કારણ કે એ લોકો બધાને પૂરતા પ્રમાણમાં પગાર આપશે એને ખુદ ને એટલો પ્રોફિટ થશે નહી અને જે આટલી મોટી કંપનીઓ ચલાવે છે એમનો મુખ્ય ઉદ્દેશ પ્રોફિટ ન જ હોય. કારણ કે આટલા બધા કર્મચારીઓ કામને રાખી આ બધા મેનેજ કરવું ખૂબ અઘરું પડે છે એટલે જેના કારણે આપણા ભારત દેશની પબ્લિક આ બધા નોકરીઓને છોડીને બધા ધંધા પોતાના નાના નાના જે વ્યવસાય છે રોજગારી એ બધા તરફ વળે છે અને એ બધા નાના નાના જે છે લારી ચલાવે છે કોઈ નાના નાના ખાવાની વસ્તુઓની એ કરે છે તેને લીધે ખુબ આપણા પોતે જે આવક મળે એને થોડી આવક થી ચલાવી શકે છે. અને તમે આપણા દેશમાં બેરોજગારી જોશો તો દિવસેને દિવસે વધતી જાય છે જેના અસર આખા પરિવારને પડે છે કારણ કે મુખ્ય ઘરમાં એક વ્યક્તિ કમાવવા વાળો હોયને બાકી ચાર પાંચ દેવા વાળો હોય તો મનજ કરું ખૂબ અઘરું પડે છે કારણ કે એક વ્યક્તિ ચાર પાંચ વ્યક્તિનુંું ભરણ પોષણ કરવું ખૂબ અઘરું છે કારણ કે તમે બધી મોંઘવારીના ભાવો જોશો તો તમને ખબર છે દિવસે ને દિવસે બધા વસ્તુના ભાવ વધે છે દૂધ છે પેટ્રોલ ડીઝલ છે. બું કર્યાણું છે તમને ખ્યાલ જ હશે એટલે એના લીધે લોકોની આવક નથી વધતી ને મોંઘવારી વધે છે એના લીધે એ લોકોની આર્થિક પરિસ્થિતિ વધારે બગડે છે.
બિલકુલ બિલકુલ નથી અને આપણે ત્યાં જ્યારે પેલું કોરોના જેવી પરિસ્થિતિ આવેલી ત્યારે તમે જો કે બધાના ધંધા વ્યવસાય બંધ થઈ ગયેલા હતા બધાના ધંધા વ્યવસાય બંધ થઈ ગયેલા તેમ છતાં બી અમુક વ્યક્તિઓએ નાના નાના વ્યવસાય શરૂ કરેલા. જેમકે જે લોકો મોટી મોટી કંપનીઓમાં કામ કરતા હતા્યા જે લોકો સરકારી ઓફિસમાં કામ કરતા હતા્યા કારણ કે કારણ કે બે ત્ર મહિના તો ધંધા બિલકુલ બંધ હતા એ વખતે એ વખતે લોકોએ અમુક વ્યક્તિઓએ આપ આપલું આપેલું શું કહેવાય કે ટિફિન સર્વિસ ચાલુ કરેલું પછી પાણીપુરીની લ લારી ચાલુ કરેલી જેથી એ લોકોને બી પેલું એ લોકો ઘરે બેસીને કંટાળે નહીં અને એ લોકોને બી એક એકજારનો જે નફો છે છે પ્રોફિટ કમાવવાનું એ લોકોને એ પેલું એ લોકોનું મોંઘવારીને સમયમાં એ વખતે સમય કેવો હતો કે બધાના વ્યવસાય બંધ હતા ને પ્લસ આપણી પાસે જેટલા બી પૈસા હોય એટલા પછી આપણે ઘરે બેસીને એમ બી આપણે શું કરવાનું આગળ કોઈ નાનું નાનું કામ લોકો કરતા હતા જેમ કે અમુક લોકો જે છે તે તમે મેં આગળ કીધું કે ટિફિન સર્વિસ છે પછી પાણીપુઈને દારી દારી ખોટી નાખેલી અમુક લોકોએ એવું કરેલું કે ભાઈ ટ્યુશન ક્લાસીસ ચાલુ કરી નાખેલા એટલે એ વખતે ખૂબ બેરોજગારી હતી અને હજુ પણ છે જ એવું નથી કે હમણાં પણ નથી હજુ પણ કેટલીક વખત બેરોજગ અત્યારે જોવા મળે છે આપણને પણ લોકો નાના નાના ઉદ્યોગ જે છે ખાખરા બનાવવાનું કે પછી ફૂલ છોડ કે લોકોને ફૂલ બનાવી આપવાનું ફૂલની માળા બનાવી આપવાની એવી બધું નાના નાના વ્યવસાય શરૂ કરે છે. લોકો મુક લાવવી.
તમે કોરોના ની વાત કરી તો આ બધી મને યાદ આવે કે કોરોના કાળના પછીથી ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ ઘણા ના ધંધા બંધ થઈ ગયા જે લોકો નોકરી કરતા થાય બધાની નોકરીઓ છૂટી ગઈ એટલે કોરોના પછી સતત બેરોજગારીના પ્રમાણમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે તેનું કારણ છે ને બે ત્રણ વર્ષ સુધી લોકોને ધંધો થયો નથી એટલે લોકોને કર્મચારીઓ રાખવાનું પોષાય નહીં એટલે એ બધા જે કર્મચારીઓ નીકળ્યા તેના ખાસ પરિવાર ઉપર ખૂબ મોટી ઘરે અસર પડી છે કારણ કે મુખ્યત્વે એ પરિવારમાં એક લાખ કે બે હજાર કમાવા વાળા હોય એમની નોકરી બે ત્રણ વરષથી છૂટી જાય બીજી કોઈ ઘરમાં આવક ના હોય તો સામાન્ય વાત છે તેમની આર્થિક પરિસ્થિતિ ગની છે ને એની અસર આખા પરિવારને પડી છે એટલે આ બધા પરિવારે કોઈ ના કોઈ તમે જે કીધું કે પાણીપુરીની લાડી છે ટિફિનની સર્વિસ છે આ બધી સગવડ અને નાના નાના ઉદ્યોગો રોજ રોજગારી ચાલુ કર્યા એટલે મુ્ય અસર હું કારણ આપીશ તો એ કોરોનાને જ આપીશ.
બિલકુલ સો ટકા અને હવે આપણે અને અને આપણે એવી પ્રાર્થના કરીએ ભગવાનને કે આવી પરિસ તેથી ફરી વખત ન આવે કારણ કે આવી પરિસ્થિતિ તો ફરી વખત આવી માન માન ગાડી ફાટાફાટ આવેલી છે ને પાછી પછી ફાટાફડતી હટી જશે તો પાછા લોકો બેરોજગ ઘ એટલે જે લોકોએ નાના નાના ઉદ્યોગ શરૂ કરેલા છે જે લોકોએ માન માન ફરીથી ધંધે લાગેલા છે જે લોકોને કહે કે એ વખતે બધું જ બ હતું વિદ્યાર્થીઓની સ્કૂલ બંધ થઈ ગયેલી હતી લોકો ઘરે બેસીને લોકો સમય ક્યાં પસાર કરવો એ બહુ અઘરું થઈ ગયેલું આ પરિસ્થિતિ ફરી વખત આ લગવા તો નહીં જ આવે અને આપણે ભગવાને બી એવી પ્રાર્થના કરીએ કે આવી પરિસ્થિતિ ફરીથી ન આવે અને સરકારને બી વિનંતી કે આવી પરિસ્થિતિ ફરી ન લાવે એવી આપણે વિનંતી કરી કારણ કે જો આપણો વ્યવસાય જો બંધ થઈ જશે કારણ કે વ કારણ મુખ્ય આપણા ઘરમાં આવક હશે તો જ આપણે આપણા ઘર